કેમ છ મયૂરભાઈ
મજામાં રાહુલ ભાઈ તમે કેમ છો.
બસ મજામાં તમે બતાવ
બસ યાર નવા કપડા લેવા બજારમાં જવાનું વિચારું છુ. તુ આવશે
શું મયુરભાઈ તમે પણ આજના આજકાલના જીવનમા
બજા
તમે ઓનલાઈન શોપ ટિગ કરો
હા પણ મને ઓનલાઈન શોપિંગ વધારે ગમે છે. ઓફલાઈન શોપિંગ વધારે ગમે છે. વસ્તુઓને હાથ થી જોઈ શકું -ટ્રાય કરી શકુ અને પછી ખરીદી શકુ
લેકિન મયુરભાઈ તમે ઓનલાઈન શોપિંગમાં પણ જોઈ શકો ને તમે ઓનલાઈન શોપિંગમાં અ-અ પેલા પ્રોડક્ટ નામ સર્ચ કરો એમ ફોરો જો અને એમના રેટિંગ જોય. અ-અ વસ્તુ સાચી છે કે ખોટી છે, એમને રેટિંગ જોવ તમે પ્રોડક્ટ ઓનલાઈન ચેક પણ કરી રકો અને જયારે પણ તમે ઓર્ડર આપો તો ત્યારે બે ઓપ્શન મળશે તમે એક સીઓડી નું ઓર એ કે -ઓનલાન પેલું ઓનલાઇન પેનેમેન્ટ નું જ્યારે તમે ઓર્ડર કરશો ત્યારે સીઓડી આવશે
હ હા આ મળે તો છે પણ ઘણી વાર ફોટામાં જે દેખા ખાય છે તે વસ્તુ હકીકત માં અલગ નીકળે છે રાહુલભાઈ રંગ અલગ હોય સાઈઝ અલગ હોય અને ક્વોલિટી પણ નકળી બને છે
એ તો વાત તમારી હાચી છે એ કદાચ ક્યારે ક્યારે થાય એ જરૂર નથી કે તમે જ્યારે પણ ઓર્ડર કરો ત્યારે પંદરો દિવસ આ પંદ થાય તમે -મિશો થી ઓર્ડર કરી શકો એમેઝોન થી ઓર્ડર કરી શકો ફ્લિપ્ટકાટ થી ઓર્ડર કરી શકો ફ્લિપકાર્ટ અને મિશોમાં તો તમે આ પણ છો પેલું ઓપ્શન પણ છે તમે ઓર્ડર કરી દીધા અને તને લાગતું છે કે આર સાઈઝ નથી આ સાઈ ખોટું છે કે આ લમડા ગયું છે કે વસ્તુ અ ફાટેલી છે તમે રિટર્ન નો ઓપ્શન પણ હોય હે તમે રિટન પણ પ્રોડક્ટ કરી શકો અને તમે આગર પેલું પ્રોડક્ટ નથી ગ મ તો તમે રિટર્ન કેશ પણ લઈ શકો
એ તો તમારી વાત બરોબર છે પણ છતાં પણ ક્યારેક દિ ડિવડી મોડે આવે છે કોઈ ખાસ પ્રસંગે મારા કપડા મળવાના હોય તો એ અ સમય પર પહોંચતો જ નથી અને રહી બાત તમ મારી રિટર્ન ની તો તો મને નહી લાગતો કે આવું સાચુંમાં થાય છે
મયુર ભાઈ તમે એક વખત ટ્રાય તો કરો યાર હું છે જો મિશોમાં તમે જ્યાં પણ અને એમેઝોનમાં તમે અ વિચારો તમે શૂઝ લેવું છે તમે શૂઝ નું નામ સર્ચ કર્યો અને પાછો ત તમારો સાઈઝ નાખો અ અ કદાચ તમે સાઈઝ નથી ખબર તો અ સાઈઝ ખોટી નાખીયે છે જ્યાર પણ એ આવશે તમારો સર્ચ તે આઠ નંબર ત મારે અ-તમે ઓર્ડર કરી દીધું નવ નંબર નું તો એ એક્સચેન્જ માં જોઈ શકીએ અને તમે પાછું આ નંબર અને
પેલું શૂઝ અ અ નું ક્વલિટી સારું નથી લાગતું કલર સારું નથી લાગતું તો એ પણ ઓપ્શન છે. એ કે તમે એક બે દિવસમાં તમારું રિટર્ન પણ થઈ ગયા તમારું કેશ પણ તો એકાઉન્ટ પર જણાવી જશે. સીડી છે તો એકાઉન્ટ નંબર તમારું પાંક છે ને તમારા એકાઉન્ટમાં બેલેન્સ આવી જશે.
તમારી વાત તો સાચી છે રાહુલ ભાઈ પણ રિટર્નમાં પણ ઘણી પ્ર ક્રિયા કરવી પડે ઓફલાઈનમાં તો બુકમા તો તરત જ બદલી આપી દે છે.
હમ હમ
ઓનલાઈન શોપિંગમાં સમય લાગે છે.
ઓકે આ તો વાત ચી છે તો તમે શું કરો અત્યારે? માર્કેટમાં હો તમે સર્ચ કરો?
તમ સર્ચ કરો? અત્યારે તો મેં કપડા જોવા માંગુ છું કેમ કે તહેવારો ના મહિના આવવાના છે અને થોડુંક નયા નયા કપડા જોવુ જોવા મળે છે. તો એટના માટે મેં વિચારતું હતું કે જાવ ક્યાંક કપડા લેવા.
તમે થોડુંક મ સમજાવશો તમે ક ક કપડા લેવા માંગો છો? ઓનલાનમાં ક્યા સારું મ ઓફલાઈન.
સુ મયુરભાઈ સુરાલભાઈ
તમે મ બતાવશો કે પેલું તમે કયા કપડા ને કયા સુ માર્કેટમાં ઓલાઈન લેવા ગયો છું તો મે બતા હ ત ઓનલાઈનમાં ક્યાં મળશે સારું.
મને એક શર્ટ પેન્ટ જોઈતું હતું અને મારા મારા બેન ના લગ્ન છે તો લગ્ન માટે કંઈક કુર્તો જેવો કે શેરવાની જેવું મને જોઈતું હતું
હમ કયું કલર નું
અમ એક તો મને જે ટીશર્ટ પણ જોઈતું છે એ તો એવો કે કોઈ એ કેજુઅલ ડેમાં પેરી શકું ને મારી બેન જો લગણ છે એવા એના માટે તો સંગીત નો અલગ હલ્દી નો અલગ અને રિસેપ્શન નો અલગ વિદાય શાદી નો અલગ એમાં શું છે રાહુલભાઈ કે મેં ઓફલાઈન મા છે ને તો દુકાનમાં પહેરી પહેરીને જોઈ શકું છું. કે મારે હાર લાગતું છે કે નહી લાગ તું છે તરત જ મને એ પેલું ચેન્જ કરવું છે. કે કશું બી કરવું છે ફિટિંગ કરવું છે તો એ અત્યાં જ થઈ જાય. ઓનલાઈનમાં પેલા મગાવો ને પછી એને નાપો જોખો નહી જોય તો એને કેન્સલ કરો કેટલી મગજ મારી કરે
હમ હા તો તમારી વાત સાચી છે. અત પેલું નય
ના કયું છે?
એઆઈ ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર
અચ્છા આમાં શું થાય?
આમાં તમે તમારું ફોટો નાખીને થ્રી સિક્સટી મુવ કરીને જોઈ શકો કે આ તમારો કેવું લાગે. છે આનું ફિટિંગ કેવું આવશે. બઉ બધા પ્લેટફોર્મ પર અત્યારે રનિંગ પ્રોસેસ છે. ચાલુ છે.
ઓફલાઈન પર જને જોઈ શકો કે આ છે. આમનું રંગ કેવું છે આમનું આ છોટ આ છોટા કે છે ફિટિંગ કેવું છે. આ બધું તમે અત્યારે ઓનલાઈન પણ જોઈ શકો.
એ તમારી વાત જે છે એ સાચી છે.
હા સાચી છે મારી વાત આ વર્કિંગ પ્રોસેસમાં છે.
પહેર્યા છો.
અત્યાર સુધી ત્રણે આ ટ્રાય નથી કર્યો મે પેલુ એક ઓનલાઈન શોપિંગ કરતો હતો તો એક આ ગ્લાસ માગેલો હતો. તો આપડું લેન્સ એમાં એ ઈ ફીચર છે કે તમે તમારો ફોટો નાખીને તમે જ રીતે જેવું ભુગમ હોય એ કેશ બાર લડું કે મતલબ શ્રી મળું કે ટ્રાન્સપેટ રેન્ટ વાળું એમે બધા થાહા એક ચોઈસ કરીને જોઈ શકો કે તમાર મુડ કેવું હારું લાગતું છે કે નથી લાગતું. આમનું કલર હારુ છે કે કરવું છે. તમે બધું એમાં ટ્રાય કરી શકો. અને એવી કોસ પણ હોય એમનું કોઈ ચાર્જ નહી રહે. ઓફલાઈનમાં તમે જાઓ તમારો કેટલો ટાઈમ વગડશે. દોઢ કલાક એક કલાક તમારું એમાં જશે ઓનલાઈન તમે નંબર નાખ્યું નાખ્યું ફોટો નાખ્યું અને એ આઈ તમારું બધું કામ કરી નાખશે. રાઈટ મોટું ફન ફાવશો તો જો તમે
તમારી વાત તો સાચી છે. રાહુલભાઈ બટ હા તમે સાચું જ કહો છો. વરસાદમાં તો ઘેર થી બહાર નીકળવાનું બને નહીં મારો. તો એક વાર મને ટ્રાય કરવું જોઈએ. કોઈ પણ વાત કહો બને સારું જ છે ઓનલાઈન સો શોપિંગ કવો. શોપિંગ ઓનલાઈન શોપિંગ છે ને જે બીજી મારા માણસો છે મારા જેવા ક્યારેક બિઝી થઈ ઉાવ મે ઓફિસ ના કામમાં તો નીકળે જ નહી શકું. જો ને મને કેટલા દિવસો થી લેવાનું તુ પર એક મહિના થઈ ગયા હવે મે ઓનલાઈન શોપિંગ કરી શકો. ઓફલાઈનમાં પણ મજા આવે ઘુમી લેવાનું મજા જોઈ લેવાનું તમે ક્યાંથી લેવ છો.
એમેઝોન છે આપણા મીશો છે. ફ્લિપકાર્ટ છે અને બીજે બધા બહું બહું બધા પ્લેટફોર્મ છે.
જે ઓ ઓ ચાલો ને એક વાર ટ્રાય કરું છું પૈસા તો રિફંડ થાય ને પૈસો તો નહી અટ અટકેને
ના ના આમ પૈસા નહી અટકે ભાઈ.
તમે કહો છો તો કપડાં ની ક્વોલિટી તો સારી જ હોય.
મારા ભરોસો કરો મયુરભાઈ ઓફલાઈન ની જે તમે ઓનલાઇન કરો
તો રેટિંગ વાળું સિસ્ટમ જોવું પડશે ને તમે કીધું ને રેટિંગ જોઈ લે તો
હા તમે પેલુ રેટિંગ જોશો તો એ રટિંગ તમે કમે રટિંગ ડિપેન્ડ ચાલશો
ઘણા લોકો પહેરીને પણ કપડા નાખે છે ને કે કેવું લાગતું છે એમનું રિવ્યુ આપે છે
હા હા આ બધું જેનું હારું લાગતું છે એમાં ખોટા કોઈ ની બોલે એમને હારુ લાગતું છે હાર બોલે જેમનું હાર લાગતું છે કે આ એમ છે નથી જે છે એ કમેન્ટ કરે અને એ જ રેટિંગ આપે
ચાલો ઠીક છે જોઉં છું હવે ચાલો આપડે ક્યારેક મળીએ
ચાલો ઠીક છે તો તમે શું વિચાર ઓલાઈન હારું છે કે ઓનલાઈન હારું છે
મને તો બંને હારું લાગે છે બંને પોતાના પોત જગ્યા ઉપર સારા જ છે
ઓકે ચાલો ઠીક છે
ચાલો આપડે મળીએ નમસ્કાર